હ મેયામન ગયા.
હ ના ના નથી ગયા. એ થોરાક પેલું કઈક એ લ્યા મોકલ્યું છે બાર હા.
ખ્યાંથી આ્યા છે મ મેહેમન.
બસ યાંથી છે પેલું કયું કામ કે ળિયા ગામ. નહી નહી નહી.
હા.
જળિયા જાળિયા ગામથીી.
દાડીઓ.
ચાળિયા ચાળિયા હ.
હા દાડિયા તો બહુ મોટું કામ હશે.
આ હા ખરો ને મોટું ખાાસું મોટું.
હેને ચલું મોડું કામ ચલ્લી વસ્તી છે અંદર. કઈ કઈ જ્ઞાતિ રહ્યા છે ઘણા બધા પ્રશ્ન છે. હા તો કઈ કઈ નાહઈત રહે છે અંદર.
શું ખબર હવે ના ના. હા એ ત્યાં ના મળે કે આ બાજુ મળે આપડા બાજુ. ગુજરાત અ એ ખરું ને થોડી એ બાજુ લાગી જાય એમ. એ હેડા બાજુ લાગે.
એવું છે કેળા.
ખેડામાં લાગે.
હ હા.
હ એ એ પ્રમાણે.
એવું છે.
હમ.
મજા મજા.
સારું હવે જો પેલા પાછા દેખાયા હું કર બે મિનિટ આપોને થોડીક.
જલસા છે તમારે એમને હરું શું બનાવ્યું તું. મેમને હાર હું બનાવ્યું છું.
હલો. હલો.